બોલ
બોલ હુ કેય?
કઈ નહી જો બેઠી છું
અચ્છા આજે ઘરે આય થી તું
આતી પણ તું સુઈ ગઈ તી
હા મને કીધું મમ્મી
એવી ગગઝાટ ઉધતી ન જાણે કેટલા વર્ષોથી તું ઊંઘી જ ના હોવ
આવું જ મારું કોલેજથી આયા પછી ઊંઘવાનું
તે બુમ પાણી મે તને પણ તે બુમ જ ના સાંભળી
હા હું કોલેજથી આાયી એટલે પ આવી જ કોઈ ના ફોન આવે તો પણ મને ખબર ના પડે
બરાબર. બોલ. કેવો રહ્યો આજનો દિવસ?
સારો રહ્યો આજનો દિવસ બસ હવે રથયાત્રા માટે એક્સાઇટમેન્ટ છે, થોડી
કેમ?
હા તો રથયાત્રા આવે છે. જવાનું થાય છે, નહી થતું એવું છે, નક્કી નય પણ આમ ઈચ્છા તો છે, બો
બરાબર.
હા.
કઈ નઈ જો આજે તો અમારી બિલાડી જબડા જબડા ખેલ કરતી તી એવી હુય આજે તો મને વાલી કરે ન હુય ગઈ તી હ એ પણ એના હોય તો નાગવે અમાર ઘરમાં ખાલી ખાલી લાગે
એ તો આખો દિવસ આમથી આમ આમથી આમ રખડયા કરે એટલે એવું જ ને
તો જવા દે ને ઘરમાં તો એવું ઉધમ મચાય છે ને ને તો બટાકો બો ભાવે છે. બટાકો બાપફા કાલે આવે ને ત્યારથી જ આ મ્યાંવ મ્યાંવ ચાલુ કરી દે
બાફેલા બડાકા ખાવા માટે ન
એેલી બધી વસ્તુ બો ભાવે છે, એ લોકોને બો જ ભાવે છે.
હ હ બરાબર
બિલાડી આવતી હતી ને એ બી આવી રીતે છે ને એ ને કુરકુરે નું પેકેટ આપે લ્યા હોય ને નીચે થી ખડખડ અવાજ આવે ને તો છેક નીચે દાદરા નીચે આવે.
વાહ ખાવાની રોશન હશે એટલે.
હમ્મ તમારે તો અહીંયા છે ને પેલું
હમ્મ.
પેલું ડોગી છે ને.
હા એ તો માર મામાને ત્યાં.
શું નામ છે એનું રોકી શું મેક્સ નું મેક્સ નું કેટલા વરસનો તું હવે.
પાંચ વર્ષું થયું હશે આ રક્ષાબંધન પર થશે. હે
એના વાળ નહિ ઉતરાવવાના.
હા ઉતરાવણ છે ને આઈ જજે ને તું. ઉજળા ચમણ ઉજળા ચમણ બનાવી દઉ એના.
માથાના વાળ કળાવવાના
ના રે એના હમણાં વચ્ચે અહિયાં ગળા આગળ ગાંઠ થતી ને તારે થોડું કળાયેલા વાર કેવ લાગે એટલે માં કળાયેલા તો એવું આમ ગમે ને આપણને જોવાનું એવું થઈ ગયું તો.
હમ્મ. હું શું કેતી તી તમે એને નવડાવ અવડાવ છો બહાર કે ઘરે
ના ઘરે જ એટલે બહાર અમારે છે ને મોટી ચોકડી બાર ઘરે નવડાવી દે મારા બાર અરે મામા એનું શેમ્પુ ને બધું દવા ને નાખવી પડે પેલા જીવાતો ના પડે એટલે.
આ હા.
એટલે શેમ્પુ ને બધું નાખીને ઘરે જ નવડાવી દેવા
ને તમે લોકો દૂધ પીવડાવો કે દૂધ ઇગ્નોર
ના દૂધ નઈ પીવડાવતા અમે. એના માટે અલગ થી એ આ હા ડોગ ફૂડ આવે ને એ જ અમે લોકો ખવડાવીએ છીએ.
ડોગ ફૂડ આવે એવું કેટ ફૂડ આવે છે.
હા આવે ને.
હામ અમારે બિલાડીઓને ખવડાવીએ તો હટી કટ્ટી થઇ જાય ને. હમ્મ.
ડોગ ફૂડ આવે ને એમાં કેવું એની યાર બઉ ખરાબ પછી ગંધાય એનું અને તમારે પલાળી રાખવા પડે પાણીમાં પછી એને ભાતમાં કેમાં નાખી ને અપ એમમ પણ અપાય પણ પછી તમે ને દરરોજ એની ટેવા આપી દો ને એમમ ખાવાની તો પા કોઈ વાર ના હોય ને ભાત ને એવું આપો ને તો એ ના અડે.
તો તો અમા બિલાડીઓ માટે નકામું હોય.
હે હે એટલે અમારે કેવું કરી અમે પેલા એ પલાડી દઈએ પાણીમાં પછી ભાત માં નાખી ને આપીએ પછી આને ઈંડા પણ અમે લોકો બાફી ના આપીએ. કોઈ કોઈ વાર એમ એના હેલ્થ માટે.
હું પણ ઈંડા.
નોનવેજ નોનવેજ નહી ખવડાવતા અમે એને ખાલી ઈંડા એકલા જ આપીએ છીએ. હા બીજું બધું નઈ ખડાવતા હા એ તે એનું જ બનાવે એવું મને શ્યોર ની ખબર બટ એનું જ બનાવતા હશે
હમ્મ મારી મમ્મી જોઈ શે તો એમાં મમ્મી લાવાય ના દેવાયું એવુ.
અરે બઉુ ખરાબ સ્મેલ મારે માર મામા તો આખો કટ્ટો લઈ આવે એટલે છ સાત મહિના જેવું ચાલી જાય.
અચ્છા એ ખરાબે થતું?
ના થાય ને એને તું બંધ રાખું તો કઈ ખરાબ ના થાય બાકી એને તું ખુલ્લું ને ખુલ્લું રાખું ને એમાં જીવા તો પડી જાય પછી આમ આમ હવાઈ જાય એવું થાય પોચું થઈ જાય એકદમ.
બરાબર.
હમ.
હમ, બોલ શું કહેતી હતી બીજું રથયાત્રા નું?
કઈ ને આજે નેત્રોત્સવ હતી રથયાત્રામાં. ભગવાનને, ત્યાં જમાલપુર અમદાવાદ હા.
અશલિયાશે હને
ના નેત્રો પર પાંટા બાંધ્યા. નેત્રોત્સવ માં પાટા બાંધે ભગવાન ના.
ઓહો એવું.
પછી ખોલશે બે ત્રણ દિવસ એટલે મીન્સ પરમ દિવસે ખુલશે સવારે, પછી હે?
પરમ દિવસ છે ને રથયાત્રા?
હા પરમ દિવસ એ ગુરુવારે છે. એટલે આજે ભગવાનને પાટા બાંધ્યા પછી પરમ દિવસ સવારે ભગવાનને કંઈક ખીચડો ધરાવે છે આઈ થિંક શ્યોર નહીિ બટ એવું હોય છે, એ ધરાવે ને પછી ભૂપેન્દ્ર પટેલ જે આપડા કોઈ પણ સીએમ હોય ને આપડા ગુજરાતના. એ પહિંદ વિધિ કરે એમાં એટલે મીન સોનાની સાવરણી હોય રથની આગ ળ ભગવાનને બેસાડી ને આરતી ઉતારે પછી એમને ભોગ ધરાવે સવારમાં. પછી કોઈ પણ આપડા સી એમ હોયને. હા નઈ નઈ રથયાત્રા ના દિવસે સવારે આજે ભગવાનને પાટાબાજ ને તો, કાલે સાંજે ખોલે કા તો પરમ દિવસ સવારે વહેલા ખોલે પછી એની આર કરે પછી એને ભોગ ધરાવે ભગવાનને.
ઓહો તને સારી બધી નોલેજ છે.
હા ભોગ ધરાવે પછી તે છેને કોઈ પણ આપડા ગુજરાત ના કોઈ પણ સી એમ બને ને એ ત્યાં ગાડી આવે ને હાજર થવું જ પડે દિવસે.
એટલે સી એમ અજ એવું કમ્પલસરી સી એમ અજ?
હા, સી એમ અજ કરે એને સોના સોનાની સાવરણી હોય ને એ રથની આગળનો જે ભાગ હોય ને જે રસ્તે નીકળતા હોય ત્યાં ગાડી પહંદવી હતી એલે સાવેણી ફેરવે એમ. એને પહેન્દ વિધી કેવાય. હા ચો ખો હાઈટ એટલો થોડો ઘણો ભાગ એટલું કરી દે ના ના થોડુંક જ તએ મંદિરમાં જ.
અહ અચ્છા એલે મંદિર ની અંદર થી રથયાત્રા નીકળે કે એલું
હા હા હા એટલે ભગવાનને દાદરા થી નીચે લાવે જ મેદાનમાં તઈ ચોગાન છે મંદિર માં તહીંયે ત્રણે વ્રત ટુમુકિયા હોય.
હા.
એટલે રથની પુ મહારાજ કરે પૂજા અર્ચના પછી ભગવાનને લાવે મંદિર માં થી અને રથમાં બેસાડે પછી આરતી કરે પછી પહંદ વિધ કરે અને પછી રથ થી નીકળે ખલેસીયા ઓ ખાલા અહ ખલાસી લોકો ખેંચે રત.
અને એ શું કેવાય? એવું મેં હામબીડીર્યું છે કે અમુક વાર રથ બઉુ ભારે થઇ જાય, હાચી વાત છે?
અહ એ મને શ્યોર નહી ખબર મેં પણ આવું સાંભળ્યું છે પણ એવું જોયું નથી એમ. એ તો જે લોકો રાતે ખેંચે એ લોકોને જ ખબર હોય.
બધા બઉ બઉ ભારે હોય એટલે બઉ આમ
એટલા ભા હા ખેંચતા તો હોય જ. મીન્સ જો ને અ બસો તનસો સમથિંગ હશે બસો તનસો લોકો એક રથ ને ખેંચે.
એક રથને ખેંચવા માટે બસો તનસો?
એટલા લોકો તો હશે જ આમ એવું તો અંદાજો માં ના મારી શકું કે આટલા આવશે જ એમ. પણ બસો ત્રણસો ની અંદર લોકો આવશે રથ ખેંચ
અને કેટલું મોટું હોય એક માળ જેટલું હોય?
હહ એટલાનું હશે એક ના ના એટલું જ હશે એક માળ જેટલું જ. લાકડાનું હશે એકમાળ જેટલું.
હા કારણ કે પેલી જે મેઈન રથયાત્રા છે એનું તો કેટલું મોટું હશે તો તો તઈન માળ જેટલું હશે.
જગન્ના અરે જગન્નાથ પુરી છે આ આ અમદાવાદ. ત્યાંના તો ભગવાન છે જ મોટા.
અને હાભળને આ ખબર જગન્નાથ પુરી માં ખબર પેલો દરજો આવે છે. કે જેમાંથી આમ આપણને આખો જ ને એટલે એટલા જ ભગવાન દેખાય આપણે જગન્નાથ પુરી જઈએ તો? ખાલી રથયાત્રાના દિવસે જ આખા દેખાય ભગવાન?
ના ના અરે એ ખાલી એટલું છે કે તમે અહિયાથી જોઓ ને તો ભગવાનની આ આંખોમાં તમારે આંખમાંથી આંખ મિલાવી શકીને એવા દર્શન થાય. અને અંદર જાઓ મંદિરની અંદર જાઓ તો તને આખા ભગવાન જ દેખાય. અંદર જવા દે છે.
મેં કોઈ દિવસ આમ વિડીયોમાં બી નહીં જો ત્યાં શૂટિંગ નહીં કરવા દેતા ને અંદર મંદિરની અંદર?
હા ત્યાંની તો ત્યાંની પુરીની જગન્નાથ યાત્રા આઈથીંક સોળ કે ઓગણીસ દિવસ ચાલે છે એમાં છ કે સાત દિવસ તો ભગવાન ગુંડીચા મંદિરમાં રહી છે.
અમ હહ પણ રથ અ રથ તો એક જ દિવસ ચાલે ને એક જ દિવસ ખાલી વિઝિટ કરે ને આખું ગામ?
ના ત્યાં ઘડી વધારે ચાલે ત્યાંથી રથયાત્રા જો ને બે કે ત્રણ દિવસે કઈ ગુંડીચા મંદિરમાં રેવું અ પોચતા થાય છે. મંદિરથી ગુંડીચા મંદિરમાં એવું કંઈક છે ત્યાં. પછી ત્યાં ગાડી ભગવાન ગુંડી ચા મંદિરમાં રહી છે છ સાત દિવસ ને પછી પાછા ત્યાંથી નીકળે છે. અને ત્યાંથી નીકળે છે ને કંઈક રુકમણી માતા કંઈક ગુસ્સે થાય છે એવું કઈક હોય છે. તો એક દિવસ તો કઈક બર હોય છે. ભગવાન બહાર રોકાતા હોય છે મંદિરમાં.
અને મેં મેં આજ જ મેં જબ ડિસ્કસ કરતા તા તો આપડે ટ્રેનથી જ તો જઈએ ને? તો આપડે બે દિવસ ઓડીસા પહોંચીએ. પણ પ્લેનથી જઈએ ને તો છ કલ અ છ હજારમાં પહોચી જઇએ ને એક દિવસ પ્લેનથી છ હજાર ટિક
પ્લેનમાંથી પ્લેનમાં તે એવું જ ને.
મેંકુ આપડે છ હજાર તો અફવર્ડ કરી શકીએ.
આસામમાં મારા કાકાને જવા આસામમાં મારા કાકાને અહિયાંથી પોચ ત દિલ અમદાવાદથી દિલ્હી જવું પડે, દિલ્હીથી આસામ પચે બે દિવસ બે અઢી દિવસ લાગે. જયારે પ્લેનમાં સવારે છ ની ફ્લાઇટમાં ને તો અ સ ચાર વાગ્યાની પરોઢિયાની ચાર વાગ્યાની ફ્લાઇટમાં બેઠાતા તો સાડા દસ. અગિયાર વાગે તો આસામ પહોંચી ગયાતા એ.
હહ અને હું એમ કઉં સુ કે આપડે કોકવાર ટાઈમ મલે તો આપણાથી એટલી તો હે થાય ખાલી જવાનું તો જવાય ને પ્રેનમાં.
હા જવાય ને પણ પછી ત્યાં આનો બીજો બધો ખર્ચો મોંઘો પડી જાય. ખાવાનું ને એ બધું. એટલે મિનિમમ પંદર હજાર જેવી તો ગણતરી રાખવી પડે. ચલ છ હજાર તો જવાના કાઢું, છ હજાર તો જવાના કાઢું પછે આવાને છ હજાર કાઢવા પડે કે ફ્લાઇટના?
આપણે જતા તો ટ્રેનમાંથી આવતા ટ્રેનમાંહી આ હહ ઓકે હા હું એક મિનિટ ફોન ચાવે છે.
હા.